હલો.
હા બોલો. હા સંભળાય છે કઈ નહી કામ કરું છું બ
કામ કરે છે સારું કેવું ચાલે.
હમ બોલો. ભેગુ હોયતો.
બસ આ સ્કૂલ માં હતી તો હમણાં. ફ્રી થઈ હતી મ લઈ ફોન કરું એ સ્કૂલ માં હતી મે એધું ફોન કરું ને.
આવાજ કપાય. અવાજ કપાયો તમારો. સારુ હા એયો નને બોલો.
અ સોરી કઈ નહ હા તો શું કવ છું. આ તારું જે કામ છે બરાબર ચાલે છે કામ તું કર. એ બરાબર ચાલે છે હા અને એમાં તને બરાબર મળી રહે છે.
હામ થોડું ઘણું મળે કઈ વધારે નહી મળતું એમાં બી તમારે કેવું ચાલે.
બસ શાંતિ એટલે હુંમ એમ કેતી ત કે. આપડે બીજું કઈ એકક્સ્ટ્રા કામ કરવું હોય તો એમાં કેવી રીતે.
એનું કેવી રીતે આપણે. અલગ રીતે કરવું પડે આપણી રીતથી થોડું રિસર્ચ કરવું પડે.
અચ્છા એવી છે હા. તો આજે તું કરે છે સિલાઈ કામ એમાં મારે કરવું હોય તો એમાં શીખવામાં કેટલો ટાઈમ લાગે.
હમ દો તમારા માઇન્ડ પૂર હોય છે પંદર થી દસ દિવસ માં ભી શીખીએ એક થી બે દિવસ માં ભી શીખ તમે તમારા પર હોય છે તો હમ થોડું નોલેજ હોય તો. સૌથી સારું હુ.
અચ્છા અને મમ્મી શું કરે બધા શાંતિ ઘરે મજામાં?
હા બસ શાંતિ બધા મજામાં તમારે કેવું ચાલેત ક્યારે ઘરમાં?
ખૂબ જ સરસ ચાલે છે હવે થોડું ઘણું મોસમ છે તો છોકરા તાજા માંદા થયા કરે છે.
એવું છે અરે તમને ખબર છે હમણાં વચ્ચે આપડે કઈક ગયા તા?
ક્યાં ગયા તા?
ફરવા ખબર છે આપડે?
એ જગ્યા નું તો નામ હું ભૂલી ગઈ છું પણ હું તો બધું બે ત્રણ દિવસમાં મને કઈ યાદ જ નથી. રે તું ભૂલી જ જાઉં છું હા સવારે શું ખાધું
એ ભૂલી ગયા છો ને એવું છે કઈ ને આપડે મજા કેવી કરી હતી ખબર છે ને?
હા મજા તો આવે જ છે ને આપડે ગમે ત્યારે દર વખતે જઈએ ત્યાં એક વખત ખબર ત્યાં ગયા તા અને વરસાદ પડ્યો કેવા ફસાયા તા.
હા બરફ પાણી ભી થઈ હતી બવ
હા બવ પેલા લગ્ન પેલા ની વાત છે.
લગ્ન પેલા ની વાત છે, તમારે હું હવે જવું છે કઈ કરવાનું પ્લેન બનાવે અત્યારે જ બોલો.
ના હવે અત્યારે તો કઈ નઈ મોસમ છે આવા મોસમ નું ક્યાં નીકળવાનું.
ના મોસમ પછી એટલે અત્યારે અત્યારે આપણે ફ્રી છીએ તો એક જગ્યાએ પ્લેન બનાવી જવાનું માટે તો એના પર થોડી ચર્ચા કરી લે. એટલે અત્યારે ની હ પછીની વાત કરું છું ને પણ અત્યારે ચર્ચા કરી લે
હા વલ આ વરસાદ થોડો સ્ટોપ થાય તો દિવાળી સુધી
હમ્મ, જવું એ ગોવા?
અ ગોવા ખર્ચો મારી નાખે.
ના મારી નાખે છે એટલું તો કમાઈ લો છો તમે.
ના ના એટલું ક્યારે કમાવ પેલા કમાઈ ને ભેગું કરો પછી ફરશું.
પાંચ દસ હજાર રૂપિયા જેવું જોઈએ કાઈક ગોવા જવા માટે.
હવે દસ હજાર માં ના ફરી ને આવય ભાઈ.
એ તો બે ત્રણ દિવસ માટે જ ખાલી.
તો પણ દસ હજારમાં ના મજા આવે જઈએ તો સારી રીતે જ પિકનિક ના મનાવીએ.
એ બી સાચી વાત છે તમારે તો કઈ એટલાક નજીક
બે ત્રણ દિવસમાં જઈને આટલો ખર્ચો કરીને આઈ જાવ નો થોડી ચાલે.
હમ્મ, હું આ ચૌદ તારીખે સિદ્ધિ વિનાયક જઉં છું આવું છે તમારે મારા ફ્રેન્ડ સંગાથે?
અરે પણ વરસાદ માં તો મને નીકળવું જ નથી ગમતું.
એવું છે?
હા આપડે નીકળીએ ને બહાર ક્યાંક બહુ વરસાદ આવી ગયો ને ફસાઈ ગઈએ તો શું કરશું?
પલડી જવાનું બીજું શું કરવાનું?
એરે એપ અલા નાઈ તો લઈએ પણ અયાં પાછું રિટર્ન થાવા પર રસ્તા પર અટવાઈ રહીએ તો?
હમ્મ, ત્યાં રઇએ રોકાઈ જઓ ને એક દિવસ માટે એમાં શું છે વધારે થોડી મોટી પ્રોબ્લેમ હે.
રસ્તામાં થોડી રોકાવાય કઈ હોટ હોટલ વોટલ નજીક હોય તો ચાલ રૂમ બૂમ બુક કરીને આપડે એક દિવસ કાઢી નાખે પણ આમ ના નીકળે ને.
આમ તો ના નીકળે હાચી વાત છે.
હા ક્યાંક હાઈવે પર ફસાયા આજુબાજુમાં કઈ જ ના મળે તો શું કરશું?
કઈ જ નહી લિફ્ટ માંગી લેવાની નહીં તો કઈ ફ્રેન્ડને બોલાઇ લેવાનું જેની કને ફોરવિલ હોય.
હે હે હે કઈ નઈ જોઈએ ચલ ને હવે. નસીબમાં જે હોય એ લખ્યું હશે તો ફરી આવશુ.
ફરી આવશું બરોબર. અત્યારે કેવો મો સમ છે નહીં અમારે ત્યાં એ ભી ચાલુ થયો વરસાદ.
એવું છે? આ તારા આજુબાજુમાં અવાજ આવે છે.
શું કરો પબ્લિક એરિયો છે એટલે. ઘરે હોત તો ના આવત હમણાં અવાજ.
હા મશીન ચાલે છે. એવું છે?
હા થોડું થોડું ધીમે ધીમે મશીન ચલાવુ. આવા મોસમમાં કોફી પીવામાં કેવી મજા આવે ચા
હે હે મંગાવીને પીલે ત્યાંથી સામેથી.
હંગાથ હોત તો મજા આઈ જત ચા પીવામાં.
આવું સાંજે બનાવી રાખ. સાંજે હમણાં શું થઈ જશે હું ઘરે આઈશ બનાઇને પીશું.
અમ તમારા કોઈ ફ્રેન્ડ છે કે નહી? ફ્રેન્ડ?
જોઈએ સાથે બધા મળીને પિકનિક જવાય તો કરીએ.
એવું છે એમ ને?
હા
બરોબર. શું કરે ફ્રેન્ડો યાર માણતા નહીં મારા ફ્રેન્ડ કે કે ચૌદ તારીખે આપણે જવું જ છે કઈ બી કરીને. મેં કીધું ચૌદ
નહી તમે તો જેન્ટસ લોકો છો તો છોકરાઓનું તો ગમે ત્યારે નીકળે એટલે ચાલે. અમારે લેડીસને બધું ઘર ને વર બધું જોવાનું હોય એટલે જલ્દી ના નીકળી શકીએ.
એ બરોબર છે તમારી વાત. અમારે તો ખૂબ ઓરછા હમ આઝાદ પંછી છી અમે.
હા સારું કઈ નઈ ટાઈમ મળે તો જોઈશું.
જોઈશું બીજું શું કઈ આપડે. મારે અત્યારે ખબર હે ત્યાં એક જગ્યાએ જોબનું આવ્યું તું. સેલિંગ માટે અ વર વસ્ત્રાપુર છે ને સાત થી આઠ કિલોમીટર છે. પળ જે હાજરી સાડા પાંચસો રૂપ પીયા હાજરી કે છે અને તમે સેલિંગ કરો ને તો એનું કંઈ કમિશન બી આપે એ કમિશન છે કે સમજીને આપે કે તમે જેટલી કુર્તીઓ સેલ કરો ને એટલું કમિશન મળે તમને ને.
એ સારું કેવાય ટ્રાય તો કર પેલા શું છે ને શું નહી. એક બે દિવસ ટ્રાય કર. પછી ગમી જાય તો રેગ્યુલરનું સેટિંગ કરી નાખવાનું.
અ તો ખાલી એક અઠવાડિયા માટે છે. ઓલું જેવું વસ્ત્રાપુર લેક છે ને?
આવી અઠવાડિયા અઠવાડિયામાં મજા ના આવે અઠવાડિયું દિ અઠવાળિયું ત્યાં કરવાનું. એટલે પછી એક
કોર મજા ના
હા એક જગ્યાએ પ્રોપર કરીએ તો આપણને એક્સપિરિયન્સ ને બી અમુક જગ્યાએ સેલરી, પગાર મળે છે.
હમ એમ તો મને સેલિંગમાં થોડી ઘણી નોલેજ છે. એટલે મે એમ તો સેલિંગમાં તો આવડી જાય કેમ કે મેં સેલ્સમેનનું બી પેલા કામ કરી ચુક્યો છું. એટલે એ હિસાબે મેં કીધું એકવાર ટ્રાય કરી જોઈ આપણે.
હા પણ તું સેલ્સમેનમાં ટ્રાય કરને કોઈ સારી કંપનીમાં
હમ કંપની તો અત્યારે યાર એટલું ખાસ ક્યા સેલરી આપી શકે કંપની બી એમને ટાઈમ તો ટાઈમ જોવે ને એકદમ પ્રોપર જોઈએ અને મારો થોડું બોલવામાં ભી તકલીફ પડે એના હિસાબે
એ પણ હે બધે એવું નથી હોતી બહાર ના લોકો આટલું બધું નથી જોતા તું જઈશ ને તો એમ નહી કે કે તમે આવી રીતે વાત કરો છો બોલવાની ભાષા થોડી કાલી છે એવું બધું નથી જોતા ઉપ ઉપરથી આવું બોલવાનું બહાર ના લોકોને સારું લાગે છે કે સારું બોલે છે કાલું કાલું હા
ચાલું કાલું એમ એવું થોડું ઇંગ્લિશ બી વીક છે મારું એના હિસાબે હું ટ્રાય કરતો જ નહી કોઈ બીજી કંપનીમાં કે બાકી નોલેજ તો આપણે હમ ભોલો ભોલો
કે તમે જેમ બોલશો શીખશો એમ ધીમે આવ પેલા નાના નાના વર્ડ બો પછી થોડું થોડું સમજવા લાગશે પછી મોટા વર્ડ બોલવાનું તમે ટ્રાય કરશો તો આવડી જશે કરતા કરતા શીખી લેવાનું આ તો કઈ શીખશું તો
ખબર જ નહી પડતી ઇંગ્લિશ કેવી રીતે કેતે સ્ટાર્ટ કરું તો એ જ નીકળ સ્ટાર્ટિંગ પોઈન્ટ મળે તો કઈ કરે ને
તો એ એના માટે યુુ યુટ્યુબ છે આ ફોનમાં તો ઘણું નીકળે છે કોઈ ક્લાસીસ જોઈન કરી લે
એવું છે હેને યુટ્યુબ તો યાર ક્યાં ટાઈમ મળે આપણે ગેમ રૂમમાં મળછા આ અત્યારે ને ગેમ રમવા
કઈ નહી હા આપણેે ફ્રી પડીએ તો ફોનમાં ગેમ રમીએ છીએ ને એ ટાઈમે ગેમ નહી રમવાની યુટ્યુબ દેખી લો કઈક શીખ વા માટે તો હોય છે કોઈ સારી વાત ચોપડી અને સ્ટડી નું આગળ શું કરવાનું છે
કઈ નહી અત્યારે તો મે વિચાર્યું કે બારમાની એક્ઝામ મમ્મી કે છે આપી દે આ વર્ષે પણ આ વર્ષે થોડું મુશ્કેલ પડે કેમ કે જોવું ને આ સાતમો મહિનો તો ચાલી ગયો આઠ મહિનામાં દસ દિવસ જેવો બાકી છે તમે તો આઠ નવ દસ અગિયાર પાંચ છ મહિના જેવું મારે તને વાંચવાનો ટાઈમ મળે તો છ મહિનામાં થોડી કોઈ બધું ક્લિયર થઈ શકે
પણ આર્ટસમાં સાંભળ આર્ટસ માં જ ફોર્મ ભરાવી જયારે ફોર્મ બહાર પડે ને બોર્ડ ના તો સ્કો પેલા સ્કૂલ માં તારી સ્કૂલ માં જજે કેજે કે મારે એક્સટર્નલ તરીકે એક્ઝામ આપવી છે તો પછી ત્યારે ફોર્મ ભરી દેજે થોડું થોડું વાંચે અને એક્ઝામ એક વખત આપી દે તો ભલે ફેલ તો ફેલ પછી આવતા વર્ષે તું એવું કરજે કે બધું આ જે સાઈડ નું કામ છે એ મૂકી ને ખાલી સ ભણવા પર ધ્યાન આપજે નેમ તે ટાઈમે તું સારા ટકાઈ નીકળી જઈશ ભલે બે ટ્રાય ગણાશે પણ પણ ટકાવારી સારી આવશે
એવું મારે ઈચ્છા હતી કે હું ફર્સ્ટ ટાઈમા જ પાસ થઈ જવુ હોય મેં મારા મમ્મી ને કીધું કે મમ્મી હું તમારા ત્યાં સવારે વહેલા તમારા ત્યાં સિલાઈમાં આવું અ સાત થી તો બપોરના બાર વાગ્યા સુધી હું કરું તું ઘરનું બધું કામબામ કરી પછી જોબ પર ઈ જજે પછી હું બપોરના બારથી એક થી તો સાંજે પાંચ વાગ્યા સુધી હું ઘરે એમાં હું વાંચવાનું કર લુ મારું થોડું આરામ કરીલુ પછી ટ્યુશનને થોડું જે એટલે હોમવર્ક આપ્યું હોય એ બી કરી નાખો તો બરોબર નહી આમ
બરાબર તો છે પણ હવે એટલું બધું સેટિંગ નથી થતું ને આપણાથી આપણે ધીરે ધીરે એ બધું કરીએ છીએ
મેં મમ્મી ને કીધું કે મારા અહીંથી સાત થી બારની વચ્ચે મારે તું ચાર ત્રણસો ચારસો પાંચસો નું કામ થઈ જાય તો તું પછી બપોર પછી છે આવજ મેં કીધું મમ્મી ને મમ્મી ને ના પાડે કે તું શું? તો આચીસ પાસ કલાક વાંચવા જોશે આમ તેમ ફળા એવું બધું બોલે મમ્મી મને.
અલા પેલાના જમાનામાં બધા નહતા ભણતા કે દિવસે ગમે તે રીતે પાર્ટ ટાઈમ મમ્મી પપ્પા ને થોડી મદદ થાય એવી રીતે કામ કરવાનું. અને એક બે કલાક ખાલી તમે વાંચો ને આર્ટ્સમાં એટલું બધું હોતું નથી હમણાં કોમર્સ હોય ને તો ડા બધુ આવે તો એના માટે ટ્યુશન સ્કૂલ બધું દેખવું પડે પણ આ આ સ માં તો ચાલી રહી છે.
આર્ટસમાં તો કે શું લખવાનું ને વાંચવાનું વધારે હોય છે તો મને એટલુ ટાઈમ તો મળવો જોઈએ ને એક કલાકમાં હુ કેટલું કેટલું વાંચી શકું વાંચીને કઈ ફાયદો નહી. થોડું દિમાગમાં ઉતડવું તો જોયુ ને આપડા માનસ ને મેં મમ્મી ને એવું કીધું.
ને વાંચે ને મનોવિજ્ઞાન એવા સબ્જેક્ટ છે ને તો એમાં તો તમે ખાલી આપણું જે બોડીનું ને બધું હોય છે ને આ
હમ્મ હમ્મ.
મોસ્ટ ઓફ એનું જ હોય છે વધારે પડતું તો
હમ્મ.
અને ઈઝીલી આર્ટસમાં પાસ થઈ જ જવાય છે.
આર્ટ્સમાં પાસ તો થઈ જાય પણ મારા થોડું મેંદુ સારા ટકા લાવું. તો હું ડિપ્લોમા કોમ્પ્યુટર કોમ્પ્યુટર સોફ્ટવેર એન્જિનિયરિંગ નો કોર્સ કરવાનું હતું. ઇતિકલ હેકિંગ છે ને એનું પણ શું કરો એમાં થોડું મુશ્કેલ પડે એમાં સિત્તેર પંચ્યાસી ટકા જોઈ આપણેેને.
અરે બેટા કઈ જ મુશ્કેલ નથી પડતી તુ આમાં ત્યાં એક છોકરો હતો ને એને એક્ઝામ કેવી રીતે આપી આ વખતેમાં એઝામ આપી. તો એને આખો વર્ષ કંય જ ના કર્યું. પછી જયારે એને એક્સટર્નલમાં ફોર્મ ભરાવી દીધું ઘરે બેઠા કે મારે એક્ઝામ આપવી છે. તો એની એક્ઝામ આવી ને તો એ એક્ઝામ આપી ત્રણ-ચાર અને એક એક્ઝામમાં એના ઘરમાં કઈ પ્રોબ્લેમ થઈ તો એ ગુસ્સામે ભાગી ગયો કે મારે નથી ભણવું મારે પરીક્ષા નથી આપવી આમ છે તેમ છે એમ કરીને નીકળી ગયો. તો નીકળીને એ પેપર એ છોકરા એ ના આપ્યો તો બાકીના પાંચ છ વિ